હલો.
હેલો.
અવાજ આવે છે મારો?
હા.
હા કેમ છો હા આવે છે.
હા મત જાતા હું ને.
બસ મજામાં છું હું પણ તો ચાલો આજે આપડે સારી તેવું કેવી રીતે વિકસાવી એ ટોપિક ઉપર વાત કરીએ.
હા કરો. સરસ વિષય છે ખુબ જ.
હા એ વાત સાચી આ સરસ વિષય છે સારી ટેવોઓ વ્યક્તિ. ના જીવનને સફળ અને સુખી બનાવે છે.
સાચું ક્યું.
હલો.
હા સાચું કયું તારા મત મુજબ સારી ટેવ એટલે શું.
સારી ટેવ એટલે એવી આદતો જે આપણા સ્વાસ્થ્ય અભ્યાસ વ્યક્તિ અને સમાજ માટે લાભદાયક હોય જેમ કે સમયસર ઉઠવું નિયમિત અભ્યાસ કરવો વડીલો નો આદર કરવો અને સત્ય બોલવો આ બધી સારી ટેવ છે.
મને લાગે છે કે દિવસ ની શરૂઆત વેલા ઉઠવાથી કરવી જોઈએ સવારે વાતાવરણ શાંત. હોય અને મન પણ પ્રસન્ન રહે છે.
બિલકુલ વહેલા ઉઠવાથી યોગ કસરત અને પ્રાર્થના માટે પણ આપણેે સારો એવો સમ સમય મળી રહે છે તેનાથી આપણું મન અને શરીર એ બંને સ્વસ્થ રહે છે.
હમ. અભ્યાસ ની સારી ટેવ પણ ખૂબ જરૂરી છે દરરોજ થોડો સમય નિયમિત અભ્યાસ કરો નિયમિત વ્યાયામ કરવા પરીક્ષામાં તણાવ ઓછો રહે.
હા એ વાત સાચી છે છેલ્લી ઘડી અભ્યાસ કરવાને બદલે રોજ થોડું થોડું આપડણે વાંચીએ તો એ આપણને પરીક્ષાના સમયે વધુ અસરકારક રહે છે.
હમ સ્વચ્છતા પણ એક સારી ટેવ છે આપણે પોતાને ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખીએ એ પણ સારી ટેવ છે.
હા એ વાત સાચી સ્વચ્છતા છે એ આપણને અનેક બીમારીઓથી બચાવે છે. સ્વચ્છ વાતાવરણમાં રહેવું દરેક ની જવાબદારી છે.
હમ્મ. આજે ઘણા લોકો મોબાઈલ નો વધુ ઉપયોગ કરે છે આ ટેવું કેવી રીતે સુધારી શકે.
હા અત્યારનો સમય એવો છે કે લો કો મોબાઈલ નો ઉપયોગ છે ઈ વધુ પડતો કરે છે તો આપણે એ ટેવ પણ સુધારી શકીએ તો એના માટે આપણે મોબાઈલ માટે છે ને સમય નક્કી કરી લેવો જો ઈએ અભ્યાસ અને પરિવાર સાથે ના સમય દરમિયાન મોબાઈલથી આપણે દૂર રહેવું જોઈએ એટલે જયારે આપણે બધા બેઠા હોય તો એની સાથે અ બેસવું જોઈએ ત્યારે આપણે મોબાઈલ નો ઉપયોગ ટાળવો જોઈએ. અને અભ્યાસ કરતી વખતે પણ આપણે મોબાઈલથી વંચિત રહેવું જોઈએ.
હન, સાચી વાત છે. પુસ્તકો વાંચવા, અધર એક્ટિવિટી કરવી એ બધી સારી સારી ટેવ છે. પુસ્તકો વાંચવાની ટેવ પણ ખુબ સારી તેનાથી જ્ઞાન વધે છે અને વિચાર શક્તિ પણ વધે છે.
હા એ સાચું છે પુસ્તકો વાંચીએ તો આપણને એમાંથી ઘણી બધી અ સારી ઘણું બધું સારું એવું જ્ઞાન મળી શકે છે અને આપણી વિચારશક્તિ છે એમાં પણ વધારો થાય છે એ ઉપરાંત આપણે સારા મિત્રો નો સાથ પણ જરૂરી છે હવે સારા મિત્રો હોય તો એ આપણને સારા માર્ગે આગળ વધવા માટે તે પ્રેરણા આપે છે.
હા સારા મિત્રો હોય તો સંગત તેવી અસર એવું બધું થાય છે. ખરેખર ખરાબ સંગત ઘણી વાર ખરાબ ટેવોનું કારણ પણ બને છે.
હા એ વાત સાચી છે કે જો આપણે કોઈ ખરાબ મિત્રોનો સંઘ કરીએ તો એનાથી આપણા જીવનમાં આપણે અ ઘણી ખરાબ ટેવો છે ઈ વિકસી શકે છે તો આપણે સારા મિત્રોનો સંગ કરવો જોઈએ તો કેવું લાગ્યું? તમને આ ટોપિક પર વાત કરીને.
સારું લાગ્યું. તમને કેવું લાગ્યું?
મને પણ ખુબ સારું લાગ્યું, આપડે એકબીજા સાથે આ રીતે વાત કરી તો સારી ટેવો વિશે બે ઘણી તમારા પાસેથી મને ઘણું નોલેજ મળ્યું, એના માટે તે તમારો ખુબ ખુબ આભાર.
હમ, તમારો પણ આભાર.
ઓકે. નેક્સ્ટ ટોપિક અપર આપડે પછી નેક્સ્ટ કોલમાં વાત કરશું.
ઓકે.
હા, બાય.